હેલો.
હલો.
હા સચિન ભાઈ, મારો અવાજ આવી રહ્યો છે?
હા, આવી રહયો છે. એકદમ સારો.
હા, તમારો થોડો બેકગ્રાઉન્ડ નો વધારે થોડો અવાજ આવે છે, જેને આવતો અને જેવું કરો ને.
હમ. તમે નહીં આવ્યા હતા.
કેવું છે? તમારે સારું છે?
હા, સારું છે.
કેવું ચાલે છે?
બસ, હે.
એવું એમને
હા.
હા, તો આપડે તમે તમારા ખેતરમાં શું આવ્યું છે હાલ?
આવતા કંઈ નહીં, ભાઈ.
હા, તો અમે અમારા ખેતરમાં મગફળી વાવી, મકાઈ વાવી છે. એરંડા ભાવે હશે એમ, અલગ અલગ વાવે. જેમ કે, અમારે બે દુકાનો છે. એક ફિરડીમાં દુકાન આવેલી છે ને એક સમય એક આવેલી છે. મારે બંને એગ્રની દુકાન આવેલી છે. તો તમારે જે હોય ને, તેમાં જવાન નાખ્યું હોય તો ત્યાંથી લઈ જજો ને.
હા, લઈ જશે ને. પાકો ખાઈને, સો ટકા.
હા, તો અમે એ પ્રમાણે દવા રાખીએ છીએ, કે જેમ કે તમે સરાવો જે તમે વાવ્યું હોય, ધારો કે મગફળી વાવી છે, તેમાં સારો વિકાસ પકડે, સારી સાર થાય. સારો, બે એવી રીતે અમે મસ્ત વિકાસ વાળી દવા રાખીએ. છે, જેમ કે તમને વધારે સારા પ્રમાણમાં જમીન ખાતર વાળી કરે, જમીન પોષી કરે ને વધુ કીડાઓ હોય છે, કીડાઓને મારી નાખતા હોય છે તે દવાવે એ પણ અમે દવા નાખતા હોય છે.
હમ.
હા, તો તમે એ દવા વાપરવા માંગો છો ને?
હવે માગીએ‌. તમારો ચોક્કસ સંપર્ક કરશે. હ આવાની જે પ્રોસેસ કરવાવામાં આવશે ને, મારે. ત્યારે તમારો સોળ ટકા સંપર્ક.
હા, તમે થોડુંક જોરથી બોલો ને. તમારો થોડો અવાજ ઓછો આવે છે.
સો ટકા તમારો સંપર્ક કરશે.
હા, તો કઈ વાંધો નહીં. અમારે તો તમારે જે ડીસા નજીક પડતી હોય તો ડીસા ઓ, તો પેરડી નજીક પડતી હોય તો પેરેડી. ત્યાંથી પણ તમે દવા લઈ શકો છો. અને જો વાત તારે જે દવાની માહિતી જોવતું હોય તો પણ તમે મને કોલ કરી શકો છો. જેમ કે, હું મારા દવા વિશે હું તમને આખી પૂરેપૂરી જાણકારી આપો, જેમ કે તમારા સારો વિકાસ થાય ને સારું ઉત્પાદન મળે એવી રીતે હું તમને એવી માહિતી આપું.
હા.
હા, તો તમે હાલ થોડા કામ છો?
હું થોડા કામમાં હતા, થોડાક.
હા, તો કઈ વાંધો નઈ તો હાલ તમે કમ જ છો એવું લાગે છે, કઈ વાંધો નઈ તો હું મારા પ્રત્યે થોડીક માહિતી આપૂ, જેમકે મારે મગફળી આવેલી છે, જેમકે મારી અંદર સારું ડી એ પી ખાતર નાખ્યું છે, ડી એ પી ની ખાતરની અંદર સાડી દવા એક બાટલી આવે છે તેમાં મિક્સ કરીને મે ખાતર આપ્યું છે તેમાં મારે બિલકુલ સારી પોચું પોચું જમીન થઇ ગઈ છે ને સારો વિકાસ કર્યો છે ને જે મારી મગફળી છે ને એકદમ બ્લેક બ્લેક કરી નાખે છે. સારો વિકાસ કરે ત્યારે બ્લેક થઈ જતી હોય છે અને સારી પોચે પોચી કરી નાખ અને અંદર એવી પોચી કરી છે જેમકે કીડાઓ હોય ને, કીડાઓ મારી નાખ્યા છે.
હા. તો તો તમારો સંપર્ક સો ટકા કરશો.
હા, તો મને થોડીક એવી વિશે જાણકારી આપો તમે કઈ દાવા વાપરવા માંગો
હાલ અહ થોડી વાર પછી આપો હાલ તા એ જે
હા, તો કઈ વાંધો નહી મારે પણ એ એઈરંડાઓ નો મેં અહ ઉચ્છેર કર્યો છે ને એ બહુ મોટા મોટા એરંડાઓ છે એમાં બઉ દી જીવાત પડે છે જેમાં કા કારા આવે ને કાતરા કાતરા પડ્યા છે એ કાતરા ની અંદર જે હું દવા નાખ હોજો ને ત્યારે બહુ તે કાતરા મરી જતા હોય છે જેમનો વિકાસ બહુ સારો થતો હોય છે. એ વિકાસ એટલો થતો હોય છે જેમ કે એ એરંડા સારા ઊંચા થાય અને જેમનું ઉ જે એરંડા વધારે પાકમાં આવે ને વધારે સારું ઉત્પાદન મળે અને સારો તેમનો વિકાસ થાય એવી રીત તે અમે ઇરંડાઓનો વિકાસ કરીએ છીએ જેમ કે એ એરંડાઓ નો અમે ઉત્પાદન વધારે સારી કરીએને તો અમે જે માર્કેટમાં પરાઈ એ તો મને માર્કેટ વાળા અહ જે પેઢિયા વાળા જે શેઠિયા હોય છે મને વધારો સારો ભાવ આલે ને હા વધારે ભાવ મળે એટલે મને સ તારો ફરવા જવાની હું ઈચસા જ આગે કે જેમ કે મને વધારે પૈસા આવે ત્યારે એમ એવું થાય કે ચાલો તે હવે પૈસા તો આવી ગયા છે પણ સારું ફરવા લાયક છે એક સ્થળ ગોતીયે
હમ્મ.
હા, તમારું શું કેવું છે?
તમે કીધુ રેડી જ છે આપણે.
હેલો.
હાલો.
હા, તો તમારું શું કેવું છે તમારે ફરવા આબું છે?
હા, બું છેે ને ચોક્કસ ભાઈના આપડે તો તૈયાર છીએ તમે કો એટલે
હેલો
હલો, તમે કો ત્યારે તૈયાર આપડે
હા, તો કઈ વાંધો ને અમે પ્લાન બનાવીશું જેમકે એક અમારા ગામમાંથી સ્કૂલ માંથી પ્રવાસ થાય છે, તેમાં પચાસ જેવા બારના છોકરાઓ નો લેવાનો છે. એ બારના છોક છોકરાઓ જેમકે આપડે એ રીતે સેટ થઈ જાય, તો બો સારી મજા આવે તે ફરવાની બો સાત રીતે મજા આવે જેમકે આપડે એ રીતે ફરીએ તો પણ આપડે ફોન લઈ જઈએ, સારા ફોટા પાડીએ જેમકે અહ અલગ અલગ રીતે ફરવાની પણ મજા આવે સારા મિત્રો જોડે હોય તો એ પણ મજા આવતી હોય છે.
હમ્મ, હમ્મ.
હા, હા તમે મને થોડીક માહિતી આપો ફરવા બાબતમાં?
માહિતી આપું મને તને તમને
હા.
હા એના પછી શું આયોજન છે તમારું.
હા ફરવા જાવ જો ત્યાં ફરીને આઈએ તો પણ સારું કાશ્મીરમાં કાશ્મીરમાં ફરવાનું ત્યાં જોવા લાયક ત્યાં સ્થળ છે. જે બરફ વાળો વિશાર છે બરફ માં ફરવાની બિલ કુલ સારી મજા આવતી હોય છે જેમ કે બરફ છોડવાની મજા આવે ગોળા કરીને ત્યામ ફરવાની મજા આવે.
આખી પઠ હા.
હા તમારું શું કેવું છે તમારે ઠંડા વિસ્તારમાં ફરવા જઈએ તો કેવું સારું ના
સારું છે ને આપણે ઈચ્છા પૂરે પૂરી આવવાની
હા તો મને થોડીક જાણકારી આપો ને મને તમે.
ત્યાં તો હજી અનુભવ નથી આપણો તમને હોય તો તમે અમારી આગળ કહી શકો
હ મને અનુભવ તો નથી જેમ કે હું મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને હું તમને કહી શકું ત્યારે ત્યાં બરફ એવા આવેલા છે કે ત્યાં ફરવાની બહુ મજા આવે ત્યાં બરફમાં નાહવાની મજા આવતી હોય છે ત્યાંમ સ્વેટર ફેરીને જતા હોય ત્યાં પણ ફરવાની મજા આવે. ત્યાં ખરીદવાની મજા આવે સારી હોટલ માં રહેવાની મજા આવે.
હમ પછી.
તમારું શું કેવું છે ત્યાં હોટલમાં જઈએ તો પણ સારી ગરમી વાળી એવી હોટલ હોય ત્યાં ગરમ પાણી આવતું હોય એવા વેટર હોય ત્યાં આગળ સારી જમવાની એવી વ્યવસ્થા ગોઠવેલી હોય છે, વ્યવસ્થાની અંદર એવું ગોઠવેલું સારી સારી મેગી હોય. પછી પાસ્તા હોય પછી. અંદર ગુલાબ જાંબુ હોય, પછી રસગુલ્લા હોય, સારી મીઠાઈ હોય, અલગ અલગ એ ખાવાની બિલકુલ મજા આવીઈ જતી હો પાઉ ભાજી તો ખાવાની બિલકુલ મજા આવતી હોય છે.
પાશે
હા તો તમારું શું કેવું છે મને થોડીક જાણકારી આપો ને ખાવા બાબતમાં તમે કેટલું ખાઈ જશો
આપણે એક પ્લેટ ખઇ જાય છે.
બસ એક પ્લેટ જ
બસ એક ટાઈપનું
હા તો કઈ વાંધો નહી તો તમે એક પ્લેટ ખાશો તો હું ચાર પાંચ જેવી પ્લેટ તો હું ખાઈ જઇશ કે જેમ કે હું મને ભૂખ વધારે લાગતી હોય છે જેમ મને ભૂખ વધારે લાગે એટલે ખાવાનું બહુ વધારે ભાવે ઓમ પાડા જેટલો ખાવાનું મને બિલકુલ મજા આવતી હોય છે તમારું શું કેવું? મને થોડી જાણકારી આપો ને
ના તમે કીધલી રેડી જ છે. ઓવા
હા તો કઈ વાંધો નહી પણ આપડે કઈમ ગિરનાર બાજુ જવું છે, દ્વારકા કા બાજુ જવું છે કે પછી કાશ્મીર બાજુ જવું છે કે, મનાલી બાજુ જવું છે કે, પછી કઈ બાજુ જવું છે.
તમને કઇ બાજુ યોગ્ય લાગે છે એમ કોણ ખાલી આપડે તો તૈયાર છીએ કાલે ઉઠે દાડે ઉગી
હ
આપડે તો કાશ્મીર સારું કે સૌથી સારું હાલ ગરમી પડે છે કે નહી એટલે કાશ્મીર બાજુ જઈએ તો ઠંકમાં રહીએ તો થોડી મજા આવે ને
હા વાત તમારી બિલકુલ સાચી જેમ કે આપણે ઠંડા વિસ્તારમાં જઈએ ત્યારે ગરમ આપડા વિસ્તારમાં ગરમી પડતી હોય ત ત્યાં એક ના ગરમી હોય કે ત્યાં ઠંડી હોય કે ના ચોમાસું હોય આપડે ત્રણ જ સિઝન હોય છે ત સિઝન એક એ વધીને તે. એમ કે ઠંડી ત્યા ઠંડી એટલે ઠંડી જ પડતી હોય છે જે ઠરી જતા હોય છે એટલે ઠંડી પડતી હોય છે તે બરફમાં એટલું બરફ‌ અ જામી જાતો હોય છે જે બરફમાં તે સાધનો પણ ન‌ઇ ચાલે કરતા જે સ્લીપ ખાવા મડે છે જે એ ટાયર માં અંદર કોકળ પીડવામાં આવે છે તે સાધન ચાલી શકે ત્યારે સાધન જઈ શકે છે જેમ કે.
તેના માટે હે ને કંપની દ્વારા અલગ અલગ ગાડીઓ બનાવવામાં આવી છે એ આપડે એમાંથી ગાડી ચૂઝ કરી ને બ બાજુ જાટાવીએ અને
હા હા
દસ દસ થી વીસ દિવસનો એ બાજ પ્રવાસ રાખી અલગ અલગ વિસ્તાર છે ત્યાં જમ્મુ કાશ્મીર છે. પહે લદ્દાખ છે અલગ અલગ જગ્યા છે જ્યાં આપણે પછી બાઈક ત્યાંથી આપણે રેટ ઉપર બાઈક લઈને આપણે ત્યાં આપણે ઓફરોડિંગ કરવા માટે જઈ શકીએ એમ ત્યાં અલગ અલગ વિસ્તારમાં જાશુ આપણે હમ
કયા કયા વિસ્તારમાં જાશું.
ત્યાં છે ને જમ્મુ કાશ્મીર છે પ ત્યાંથી પહેલગામ છે લદ્દાખ છે અલગ અલગ જગ્યા ગણીએ છે ત્યાં જઈને આપણને આખ બધી જાણકારી મળે
હા પહેલ ગામમાં તો હમણાં થોડોક હુમલો થઈ ગયો હતો પણ ત્યાં જવાની થોડીક બિક લાગે છે. જેમ કે પાકિસ્તાની બોર્ડર આવેલી છે ત્યાં પણ આપણે પ સાવ આતંકવાદ એવા હોય છે કે આપને મારી નાખતા હોય છે પણ ત્યાં બઉુ બીક છે પણ તમારું શું કેવું છે.
ના હાચી વાત છે આપડે. હમણાં ખાસા જણા ને મારી નાખવામાં આવે હતા પણ હવે તો એવું ફૂલ સિપી અ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે પાછિ. ત્યાં ફરવાની છૂટ મળી ગઈ છે બધું ઓકે થઈ ગયું છે હવે.
હા તમારી વાત સાચી છે નાતાલ ના ઝાડ એવા આવતા હોય છે હા હા બોલો બોલો.
ત્યાં જમ્મુ ક જે હતું ને જે આ હુમલો થયો હતો. એન પછે તો આપડે સિંધુ ઓપરેશન કર્યું હતું ને ભારતે
હા કર્યું તું ને
હમ એમાં સારો ફાયદો ભારતને રહ્યો હતો અને એના પછી જો હજીઉધી કઈ એવું બન્યું નથી ખરાબ. કે હુમલો થયો હોય બીજા દેશનો.
હા તમારી પણ વાત સાચી છે જેમ કે હુમલો કરવો પણ સારી વ વસ્તુ છે જેમ કે. જે બીજા દેશના લોકો છે પણ આપણ દેશને બતાઈ શકે જેમ કે આપડે બીજા લોકો ઘણા બધા દેશમ જાતા હોય છે પણ ત્યાં પણ રોકી ના શકે એમ આપડે હુમલો કરવો બઉ જરૂરી છે જેમ કે હું આર્મીમાં હોત ને તો હું પાકિસ્તાન ઉડાડી માર્યું હોત પણ તમારું શું કેવું છે તમે આર્મીમાં હોત તો તમે શું કરો.
તમારી જેમ જ કરો.
હા તો તમારી તો વાત જ નાતા હોય કે તમે તો કોને તમે બંદુખી ના મારો તમે લાકડી લાકડી મારો તમને એમને મમરા ભરાઈ દોત. હા મારું એ કેવું છે કે જેમ કે આપડે એ પ્રમાણે આપડે નોકરી નથી લાગી ના કે લાગી ગયા હોત. હા.
તોઈ બાજુ થોડું ઓછું વિચારશે આપડે આપડે આપડા ગુજરાત આપડે ગુજરાતમાં સારા સ્થળો છે. ફરે એ હાલની ટાઈમમાં હાલ શું કે ચોમાસું ચાલું થઈ ગયું છે તો જબર એવું વાતાવરણ ઠંડુ થઈ જશે પછી ત્યાંથી ગમ અલગ અલગ જગ્યાએ જઈ શકશે આપણે એટલે ત્યાંનું જ રાખીએ ને આપણે આપણે હાલ તો એ જમ્મુ કાશ્મીર નો હાલ ન કરાય કેશું એટલે આજુ આપડે જે છે આપણા જે ગુજરાત માં અંબાજી મંદિર છે જ્યાં સૌથી વિશ્વનું સૌથી વધારે દાન ત્યાં મંદિરમાં આલવામાં છે અને એ પણ આપણા જિલ્લામાં છે એમ આપણું છે અને ત્યાં નજીક છે ત્યાં અલગ અલગ વિસ્તારમાં આપણે ફરવા લાયક છે ઘણું ત્યાં જશું આપડે પછી હવે આ પાદર પૂનમ આવશે ત્યાં હવે બધી વસ્ત ત્યાંથી અહીયાથી હેડતી જશે એટલે આપણે એટલે ત્યા આપણે કઈ હેડતું જવાનું આપણે સર્કલ બનાવીએ બધાએ હમ. અને એવું હોય તો પ આપણેે અલગ અલગ તારે કપલ બના કપલ લઈ જઈએ આપણે તું તારું કપલ લઈને આવ હું મારું લઈને આવ એવી રીતે આપણે જઈશું અલગ અલગ રીતે
હા.
હમ સારા એવા દર્શન કરવા જો જોવાલાયક સ્થળ છે વચ્ચે પહાડ આવે છે. અલગ અલગ ત્યાં તુષળયો ઘાટ આવે છે ત્યાં ગાડી ચડવામાં પણ તકલીફ પડે એવું બધું જ છે અલગ અલગ ત્યાં આપણે જશું હ.
કઈ વાંધો નહી જેમ કે આપડણે સારવા સારું ફરવાલાયક વસ્તુ હોય ત્યાં પણ જાશું અને ત્યાં ફરવાની બિલકુલ મજા આવશે ત્યાં મજા એવી આવશે ત્યાં આપડા કપલ જોડે ત્યાં ફરવાની મજા આવે સારા દર્શન થઈ જાય અને સારા આશીર્વાદ મળી જાય તો પણ આપણી પેઢી ઉતરી જતી હોય છે જેમ કે તમેને અમે બધા સાથે જઈએ તો પણ એવું મજા આવે. જેમ કે આપડે અયોધ્યા જવાનું વિચાર છે જે રામ મંદિર છે ત્યાં રામ મંદિર ત્યાં ફરવાની બિલકુલ મજા આવતી હોય છે એવી રીતે આપણે અ ત્યાં છે પછી જેમ કે ત્યાં બીજું પ્રેમ મંદિર આવેલું છે જે રાધા કૃષ્ણ નું ત્યાં જઈએ તો પણ હા વૃંદાવન આવેલું છે ત્યાં પણ બહું
પણ આયોજન કરી શકાય આપણે.
હા હા પણ ત્યાં બહું બિલકુલ ફરવાની ત્યાં અલગ જ મજા આઈ જતી હોય છે તમારું શું કેવું છે.
ના એકદમ રાઈટ વાત છે બહુ સારું એવું શ્રેષ્ઠ કુદરતી વાતાવરણ સંસ્કૃતિથી બધું બણાયેલું છે એનામથી સંસ્કૃતિ જોડાઈ આપણે ગુજરાતી બધા આપણે હિન્દુત્વ દેશ છે એટલા માટે ઇતિહાસ જોવા જોવાલાયક ફરવાલાયક સ્થળ છે ત્યાં જવું જરૂરી છે ત્યાં બધાના આશીર્વાદ લેવા જરૂરી છે ત્યાં કઈ રીત કઈ કઈ સંસ્કૃતિ છે બધી માહિતી લેવી જરૂરી છે.
હા હા તમારી પણ વાત સાચી છે, જેમ કે બહુ અલગ અલગ ફરવાની રીતે ત્યાં મજા આવતી હોય છે જેમ એવી રીતે મજા આવતી હોય છે કે તમે વાત જ જવા દો કે આપણે ફરતા હોય ને ત્યાં ફોટા પાડવાની બિલકુલ સારી મજા આવતી હોય છે.
હા આવતી હોય છે ને એકદમ આવતી હોય છે.
હા હા.
હા.
તો તમારે બીજે કઈ બાજુ ફરવા જવાનો વિચાર છે.
હાલ તો આપડે જે આયોજન કરેલું છે ત્યાં જ ત્યાં જવું છે પછી આપડે બીજી વખત જે જવાનું થાય તો આપણે જે કેરળ છે.
તમિલનાડુ છે ચેન્નાઈ છે એ બાજુ આપણે આપણે આ પ્લાનિંગ કરશે ત્યાંય પણ જોવું કુદરતી વાતાવરણ હોય છે. અને એમાં એ ચોમાસામાં જવાનું આપણે આયોજન કરીશું એટલે શું કે હરિયાળી વાળો
કંઈ વાંધોને ત્યાં પણ ફરવાજું ત્યાં ફરવાની એટલી બધી મજા આઈ જતી હોય છે, કે તમે વાત જ જવા દો જેમ કે હું છું તમે છું સરમન છે પછી વિશાલ છે જેમ કે એવી રીતે ફરવા જઈએ ત્યારે બહુ મજા આવે, એમ હા વા આપણેે ગાડીે એવી લઈને જવાનું કે જેમ કે ત્યાં પહાડો વિસ્તારમાં ત્યાં લઈને જવું હોય ને પણ કઈ વાંધો ના આવે
હા રાઈટ વાત છે.
હા
હમ
તમારે કોઈ ગાડી ભાળમાં છે
ગાડી છે ને આપડે પોતાની જ છે ગાડી.
હા બરોબર તમારી પોતાની ગાડી લઈને આવશો તો અમે ડીઝલ ભર શું અને તમારી ગાડી અને અમારું ડીઝલ અને તમારો આઈફોન લેતા આવજો.
હા ચોક્કસ લેતા આવીયે
હા હા તો ત્યાં બઉ ફરવાની બહ બિલકુલ મજા આઈ જશે
હાઈ છે
હા તો કઈ વાંધો અને આપણે ફેર કોલ કરશું ત્યારે ફેર વાત કરશું રેડી?
હા ચોક્કસ
કે વાત કરવી છે શું? કરવું છે તમારે શું મન શું કે છે?
તમે કોો એમ આપડ તો
હા તો કઈ વાંધો ને આપડે ફેર કોલ કરીશું એયા હેલો હેલો હેલો સચિન ભાઈ?
હા
કેમ બોલતા નથી યાર તમે હું તમને બોલાવું છું ને તમે બોલતા નથી આવું થોડું ચાલે?
તમે યાર ના કીધું પછ ફોન કરીએ વાત કરીએ
હા હા કોલ કપાતું નથી એટલે ત્યાંથી તમે કોલ કાપો તો કપાય છે તમરો?